હલો?
હા બોલો શું કરો છો?
બસ, અમે કઈ નહી. તમે શું કરો છો? જમી લીધું?
હા જમી લીધું. અત્યારે થોડી દસ, પંદર મિનિટ પેલા જમ્યા.
હા હા!
અને હવે બસ હા હો બધી શાંતિ.
હાઆઆ તો આપણેે એક શિક્ષણ વિશે એક ગુજરાતના જે અલગ અલગ અ
હું હું બરાબર
હા તો ગુજરાતની રાજધાની
ક્યાં આવેલી છે અ ગુજરાત ની રાજ પોતાની ગાંધીનગર માં આવેલ છે હા ગાંધીનગર તો તમે ગયેલો છો કઈ દિવસ ગાંધીનગર
હા અમે ગયેલા નથી પણ ત્યાંથી અમે વડોદરા પરીક્ષાવા ગયા ને ત્યા ત્યાંથી અમે ગાંધીનગરથી નીકળ્યા હતા
હા બરાબર હા તો ગાંધીનગર એકદમ ગુજરાત નું ગણો તો એકદમ સ્વચ્છ છ શહેર છે તેને ગ્રીન સિ ટી તરીકે ઓળખવામાં આવે કારણ કે તેમાં એટલા બધા વૃક્ષો હે અને ત્યાં સ્વચ્છતા પણ બધી જે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા બધુ સારું રાખવામાં આવે છે તેના કારણે તેને ગ્રીન સિ ટી તરીકે કે ઓળખવામાં આવે છે
હા તો ગ્રીન સિ ટી તો જે લીલુંછમ હશે તો
હા હા તેને જ ગ્રીન સિ ટી કહેવાય
હા તો એક બીજો વિકલ્પ છે તો ગુજરાત નો સૌથી મોટો જિલ્લો કયો છે તો
અ જિલ્લો તો આપણેે આ કચ્છ વાળા જ્યાં કેટલું બધું રન પડ્યું છે તમને ખબર જ હશે મીઠું એકલું મીઠું જ કારણ કે ત્યાંથી દરિયો પ્રસાર થયેલો છે ને શું કઈ છે
હા ત્યાં ની અંદર જે કચ્છની અં કંડલા ની અંદર ત્યાં દરિયો આવેલો છે ત્યાં પાકિસ્તાનની બોર્ડર નજીક પડે ત્યાં બો આખો રણ વિસ્તારમાં આવેલો છે ત્યાં બહુ મોટો કહેવામાં આવે છે તે જિલ્લો
હા હા એ તો બોઉ મોટો છે અને આ ગુજરાતની રાજ્ય ભાષા કઈ તમને ખબર
હા અમને ગુજરાતની રાજ્યભાષા એ છે કે જે ગુજરાતીની રાજ્ય ભાષા આવેલી છે ને તે ગુજરાતી મ આવેલી છે તે આપણે ગુજરાતી જ કહીએ છીએ જે આપણેે ગુજરાતી ભાષા બોલીએ છીએ ને હા તેજ આવેલી છે.
હા કારણ કે તે ગુજરાત નામ પરથી જ ગુજરાતી ભાષા રાખવામાં આવે અને તમને કદાચ ખબર હોય તો આ ગુજરાતી ભાષા જેટલી અઘરી છે ને તેનાથી વધુ અઘરી તો લગભગ કોઈ એવી ભાષા જ નથી. કારણ કે તેમાં જે ગ્રામર આવે છે એ તો બહુ અઘરું જ આવે છે.
હા હા ત્યાં બહુ વ્યાકરણ અઘરું આવે છે. ત્યાં પહી અલગ અલગ ગુજરાતમાં બીજે ફરવાલાયક જે બીજા દેશમાંથી આપણા ગુજરાતમાં આવે તે તો એમને બહુ તપલીક પડે છે.
હા હા બોલવામાં બહુ તકલીફ પડે ને સમજવામાં પણ તકલીફ પડે.
હા હા હા તો એક ચોથો બીજો વિકલ્પ છે તો મને જવાબ આપજો. તો સાબરમતી આશ્રમમાં ક્યાં આવેલું છે એ?
હહ સાબરમતીથી તો યાદ આવ્યું કે અમદાવાદ જ હશે. કારણ કે સાબરમતી ત્યાં નદી લગભગ પસાર થાય છે. મોટી વચમાંથી અમદાવાદના બે ભાગ કરે છે ઘણો એવી રીતે કે ત્યાંથી સાબરમતી નદી પસાાર થાય છે. અમે એક વખત ગયાતા અમદાવાદ ત્યાં સાબરમતી ટ્રેન હતું. તેના નામ ઉપરથી મને યાદ આવ્યું કે અમદાવાદ જ હશે એમ
હાચી છે જે સાબરમતી જે રેલ્વે ટેશન કહીએ છીએ તો ત્યાં સાબરમતી નામ ઉપરથી પડેલું છે એ
હમ
હા હા તો ગુજરાતનો દરિયો કિનારો કેટલા સ સમુદ્ર સાથે જોડાયેલો છે?
હહ ગુજરાતનો દરિયા કિનારો તો આપણે લગભગ અરબી સમુદ્ર છે. અરબ સાગર તેને લગભગ કહેવાય છે. તે ત્યાંથી જો ત્યાં ત્યાં જોડાયેલો છે. અને ત્યાંથી આ જે કચ્છ રયુને તે પણ ત્યાંથી જ પસાર થયેલો છે. તે દરિયો
હા હા વાત હાચી છે. અરબી સમુદ્ર હ ત્યાં કહેવામાં આવે છે. અરબી સમુદ્ર હહ તો તમારો કોઈ બીજો વિકલ્પ હોય તો મને જણાવો. તો મને ખ્યાલ હોય તો મુ એમના વિશે મુ જવાબ આપું તમને
હા હા જરૂર એક વિકલ્પ છે મસ્ત ગીર જંગલ જંગલ જ શા માટે પ્રસિદ્ધ છે.
હા ગીર જંગલ એટલા માટે પ્રસિદ્ધ છે જ્યાં બહુ મોટા મોટા રાજ્યોમાંથી બો મોટા મોટા દેશો માંથી ત્યાં સ્પેશલ ગીર માંથી સિંહો જોવા આવે છે સ્પેશલ સિંહો જોવા આવે છે ત્યાં ગીર માંથી બોવ અ પ્રાણી વખણાય તો ત્યાં ગીરનું પ્રાણી કે મોટામાં મોટું કહેવામાં આવે તો તે સિંહ કહેવામાં આવે છે જે ગુજરાતના માંથી આખો મોટું ગીરનાર વખણાય છે કોને
હા હા હા અને સિંહ તો ભઈ નામ જ સાંભળી એટલે સ કદાચ ભી ભૂલે ચૂકે આપણે જઈએને સિં ને જોઈ લઈએ તો તો એકદમ ગભરાઈ જઈએ કારણ કે તે જે કે આટલું ખતરનાક જાનવર છે. તેની સામે તો બીજુ કોઈ લડી જ ના શકે કારણ કે તેના અંદર એ એ મોટું છે ને પાવરફુલ હોય તેન
હા તેને શેર કહેવામાં આવે છે.
હા સેર
હા તો એક બીજો વિકલ્પ છે તો ગુજરાત સ્થાપના દિવસે ક્યાં ઉજવવામાં આવે છે.
હા એ તો મને યાદ છે. હમણાં જો એક પરીક્ષા હતી ત્યારે જ મે એમાં શુ જવાબ આયરો ક્વેશ્ચન પૂછાનો હતો પહેલી મે પહેલી મે ઓગણીસો સાઈઠ ઓગણીસો સાઈઠ માં આપડે ગુજરાતની સ્થાપના કરવામાં આવી જે ઓગણીસો સુડતાલીસ માં આ યુદ્ધ પત્યું આપણે જે ભારતને આ જે અંગ્રેજો વચ્ચેનું જે ચાલતું હતું તેમાં આપણે આઝાદ થયા અને પછી ઓગણીસો સાઈઠમાં મહારાષ્ટ્ર ટ્ર માંથી આ આપણે ગુજરાત છૂટું પડ્યું
હા વાત હાચી છે.
હમ
તો બીજો મને કોઈ પ્રશ્ન હોય તો અમે કહો તો અમે એમનો જવાબ આલએ
હા જરૂર ગુજરાતનું લોકનૃત્ય કયું છે તમને ખબર છે.
હા ગુજરાતનું લોકનૃત્ય તો એવું કહેવામાં આવે છે જે નવ દિવસને નવરાત્રિ આવે છે નવે નવ દિવસમાં જે આખા ગુજરાતના લોકો ગરબા રમે છે તેને લોકનૃત્ય એટલે અમારે ગુજરાતમાં ગરવ ગરબા કહેવામાં આવે છે.
હા બરાબર હા જે કઈ ગરબો માથા પર લઈને અમુક રમતા હોય છે
હા અમુક રમતા હોય છે એમનું આખો લેખ અને આખો ઇતિહાસ ત્યાં અલગ જ જોવા મળે છે અમારા ગુજરાતમાં તો
હા એ એક તો એકદમ અલગ જ છે તે તો ખૂબ જ મારો પણ પ્રશ્ન છે આ કજયા તળાવ ક્યાં આવેલું છે તમને ખબર છે
હા કાંકરિયા તળાવ આપણેે જે ગુજરાતની મોટામાં મોટી સિટી એ કહીએ છેીએ કે ત્યાં અમદાવાદ ત્યાં કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલું છે ત્યાં બહુ વિશાળ પ્રમાણમાં આવેલું છે તે ગુજરાત અનેને ત્યાં વસ્તી ત્યાં અમુક લોકો ફરવા જાય છે તો ત્યાં કાંક કાંકરિયા તળાવ જ જતા હોય છે ત્યાં બહુ ફરવાની ત્યાં વાતાવરણ ત્યાંના જોવાનું સ્થળ ત્યાં અલગ જ જોવાની મજા આવતી હોય છે
હમ હા
હમ હમ
મારો કોઈ પ્રશ્ન પ્ર્ન હોય તો મને જણાવ
એક પ્રશ્ન છે જે સોમનાથ મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે એ મને જણાવશો
હા સોમનાથ મંદિર ગીર સોમનાથમાં આવેલું છે અમારે પણ એક દિવસ પ્લાન કર્યો હતો જવાનો પણ મારે પછી ક કોલેજમાં જે એક્ઝામ ચાલુ થઈ તેના કારણે કેન્સલ થઈ ગયું ને શું ગીર સોમનાથ ફરવા જવું તે પણ નજવાનું ત્યાં મંદિર ખૂબ સરસ આવેલું છે મે મોબાઈલમાં જોયેલું છે તે માહિતી મારી પાસે થોડી ઘણી છે ત્યાં જોવાની એકદમ મજા આવે ગીર સોમનાથમાં જઈએ પછી જે આ કે આપણે ગીરના જંગલમાં પણ ત્યાં તે પણ નજીક જ છે લગભગ ત્યાં પણ જવાની મજા આવે
હા હા ત્યાં બહ ત્યાં ગીરનું સોમનાથ ત્યાં વખાણા છે જે દરિયા કિનારે આવેલું છે તે હમ
હા
હા તો એક બીજો પ્રશ્ન છે તો ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે
હા ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લાઓ આવેલા છે એમાં આપડણે રહીયએ એ તો બનાસકાંઠા ઘડાા અને હવે તો આપણો જિલ્લો પણ બદલાવ એટલે લાવું. લગભગ તો ગણીએ તો ચોત્રીસ જિલ્લા લગભગ થઈ ગયા હશે. એક વાવ-થરાદ પણ થઈ ગયા.
હા, વાવ-થરાદ જે. વર્ષ થયું, તે નવો જિલ્લો બની ગયો છે.
હા, હવે બનાસકાંઠા ઘણો મોટો જિલ્લો હતો. તેના પણ બે કટકા કરવામાં આવ્યા અને આપણે પણ વાવ- થરાદ. જિલ્લા માં જતા રહીયા.
હા હા તો એક બીજો પ્રશ્ન છે તો નર્મદા નદી પરનો પ્રસિદ્ધ બંધકામ કયો છે?
હા, એ તો સરદાર સરોવર સરદાર સરોવર તો જે નામ પડે તે નામ. સાંભળી ને જ એકદમ સુકૂન મળી જાય. કારણ કે ત્યાં જોવાની જે મજા આવે. એ બીજે ક્યાંય ના હોય, તે કેટલું લીલુંછમ ને બધું વાતાવરણ ત્યાં મસ્ત. તો હોય છે.
હા હા. જે સરદાર સરોવર તો ત્યા નર્મદા નદી ઉપર આવેલું છે. હા હા. હા, ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી તો જે કહેવામાં આવે છે, જીવરાજ મહેતા.
હા, જીવરાજ મહેતા. હા, પરીક્ષામાં મેં ક્યાંક સિલેક્ટ પણ કરેલો છે જ મારે એક કેશ્વન પૂછાનો હતો ત્યાં.
હા હા હા હા, કોઈ વાંધો નહી. તો બીજી તમારે ઘરે કેવું છે? શાંતિ છે?
હા, હાલ તો બધી બસ મસ્ત, બહુ મજામાં જ છીએ તો.
હા, તો કોઈ વાંધો નહી, આપડે બીજા કોલમાં. હા, તો બીજા કોલમાં આપણે મળીએ, કોઈ વાંધો નહી.
સારું સારું.
કશો વાંધો નહી?